હેલો
અવાજ આવે છે?
હા આવે છે. તને?
હા આવે છે.
કેમ છે તું?
બરાબર તું કેમ
મેં ભી મજામાં જ.
શું કરે છે?
કઈ નઈ રિસેસ પૈડી છે હવે બેઠા છે બધા. પણ પેલો જ
હમ હમ
તું કે હું કરે?
હું પણ લેસન કરતી હતી.
એવું છે? હમણાં જ મેં દીદીને બે વાત કયરી.
શેની?
એમજ બહુ દિવસ થઈ ગયેલા ફોન નહીં કર્યો હતો એટલે.
હા હા
નાશવી વાય તો ફોન ની મલે એટલે વાત જ નહી થાય.
એના પપ્પાની તબિયત ખરાબ થઈ ગઈ હતી પરમ દિવસે અચાનકથી. સિરિયસ થઈ ગયા હતા.
હા મને તો કીધું જ નહીં એને.
કેમ કે પેલું સાંજે ઉઠ્યા એ જમી કરીને સુઈ ગયા હતા બપોરે. સાંજે પાંચ વાગ્યે ઉઠ્યા તો પછ થી એમને અચાનથી પેટમાં દુખવા લાગ્યું તો એમને લાગ્યું કે કઈ એમા જ હશે તો ઇગનોર માર્યું થોડીવાર પછી ત્યાંથી પરસે એવો થવા લાગ્યો એટલો બધો પરસે એવો થાય કે પછ થી રેવાતું જ નતું તો એમની બાજુમાં ક્લિનિક છે ત્યાં કને ગયા તો ત્યાં ના બોલી દીધું કે અહીંયા કને ઈલાજ નહી થશે મોટી હોસ્પિટલમાં જાઓ તમે તો એ લોકો પછી જીવનદીપમાં ગયા ત્યાં કને કીધું કે અયા કને અમે નહી કરી શકીએ ત્યાંથી એ લોકો સૂર્ય હોસ્પિટલમાં આવ્યા સૂર્ય હોસ્પિટલમાં બેડ જ ખાલી નતો એક પણ
નંદની
હા કોણ છે શ્રેયા છે?
શ્રેયા છે બાજુમાં બેસેલી કસ્તુરીનો ફોન કર્યો છે તો કસ્તુરી જોડે વાત તો કરએ
હા હા
વાંધો હા અમે બે જોડે જ ક્લાસમાં
એને પણ બી કોમ જ લીધું છે.
હા બી કમ જ
હમ્મ હમ્મ
વાંધો ની મેં સાંજે અગર નાસબીન પાસે ફોન હશેસે તો મેં ફોન કરીેને પૂછીશ
હા પૂછી જોજે
શું થયું છે અંકલને
અત્યારે તો સારું છે આજે તો કેતી તી કે હવે સારું છે એવું
પેલા દિવસે આવી ત્યારે કીધું ની મને
એ ત્યારે કઈ નતુંને પરમ દિવસે જ થયું.
અચ્છા જમી તું કે નઈ કઈક
ના કઈ નત ખાધું.
મંદિરે પૂજા કરયા આવી.
મંદિર નઈ જતી હું પૂજા કરું ઘરે પૂજા કરીને પ છી જાવું મંદિરે
કાલે આવીશ તું
ક્યાં?
મંદિરે
કેટલા વાગે?
સવારે જઈશ મેં સાંજે કેમ મેં દીદી આવે એટલે જોબથી પૂછીને પૂજા કેટલા કે કરવા
હા તો મને કેજે ને કોલ કરજે એમ ફ્રી હોયશ તો આવી કેમ છે આ વખતે મારે વ્રત ઉજાવાના છે એટલે
રિચાર્જ તો નથી કે મેં વોટ્સઅપ પર તને કેવા રાતના કોલ કરીને
હા તેમ કરજો
કાલે કયરો પણ તે ઉપાયડો ની હતો ફોન
ક્યારે કર્યો તે કાલે
રાતે તું તે મને ફોન કરે એના પછી મેં પાંચ દસ મિનિટ રહીને કરેલો
મારું કવું તો શું નેટ બંધ થતું કાલે હું જમ મારા ફોનમાં ચાર્જિંગ નતું કેમ કે કઈ કશાથી હું સાત વાગ્યા થી વાત કરતી હતી.
હા.
એટલે પછી મેં કીધું કે ચાર્જિંગ નતું ને પછી પપ્પા આવ્યા નવું વાગ્યા તો કોલ કરશે.
બરાબર.
એટલે પછી મે નેટ બંધ કરી રાખશ દસ વાગ્યા પછી કર્યું તેના પછી તો જોઉં થોડી વાર લાગશે. કયું મે કેમ કમ્પ્લીટ કરવાની હતી નોટબુક ચેક થવાની હતી ક્લાસ માં
હા.
પછી એમાં રહી જાય એવું અને એના પછી મારી મમ્મી ને કામ હતું તો એ કરાવ્યું ગુલાબ જામુ બનાવના હતા તો એ બનાવ્યા.
મોકલાવ જો મારા માટે થોડાક
તું પચકી ગયા યાર મેં ગરમ ગરમ ચાસણી માં નાખી દીધા ગુલાબ જાંબુ તો પણ લઈને આવીશ તારી માટે
કાલે તો નહીં ખવા હૈ શનિવારથી
ના કેમ અમે ખવાય ગુલાબ જાંબુ તો
કાં ખાવાય લોટ ને કયા લોટ નો છું મેં તો ઘઉં જ ખામ ને
એવું છે ઘઉં નું જ થાય બધું
હા કાલે જો ઘઉ ની પૂડી બનાવેલી સેવયા કાચલેલો પછી એના એક દિવસ પહેલા શીરો ખાધેલા ઘઉંનો
હા.
એને એક દિવસ પહેલા દિવસે તો એ દિવસે દહી અને મોડી ભાખરી કરેલી ઘઉં ની
હા.
મને ખબર નહિ હતી ને એટલે મેં બઉ ન જ ખાઈ લીધું
અરે પાગલ અમે તો એક ટાણું કરતા જ નથી ફરાળા જ કરી બધે
પણ ફરાળમાં મીઠું નહી ખાવું એટલે
હા અમે પણ નથ ખાતા ફરાળ માં
પણ મને મોડી વસ્તુ ભાવે જ નહી ફરાર માં
શું કરે લે ખાવું તો પડે જ
નહી ખાાવ મેં ગળેથી ઉતરે જ નહી કહી ભી
અત્યારે કેમ ઉતરે છે તો ભાગ
નથી ઉતારતો ઉતરતું જ નહીં ખાતી જ નહીં હવારે બે કેનાસ્પતિ ખાતેલી ખાલી
મેં પણ કઈ નથી ખાતી અત્યારે કાલે તો કઈ જ નતું ખાધું ખાલી સવાર પણ રાત્રે સારી જ રાતે પેલું ખાઈ તરબુંજ ખાધું તું રાત્રે પણ આજે પણ કઈ નથી ખાતું
મેં ખાલી કાલે સેવૈયા બનાવેલી મોટી મમ્મી એ તે ખાધું અને પૂરી બી માન માન ઉતોય રહી કારણ કે મીઠું નહી હતું અને ભાવતું નહિ હતું
મને પણ એવું જ છે ભાવતું જ નથી કઈ ધુતિ ને તો થોડુંક નહી મે દૂધ પી બે દિવસ પીને ચલાવી લીધું મેં દૂધ પી લેતી ને જે એક વેફર ખાઈ લેતી હવે તો કઈ ખાવાનું જ મન નહી આખો દિવસ એમ ખાય કે બસ હવે થોડ નથી ખાવ નથી ખાવ
મેં વિચાર્યું હતું આવવાને ત્યાં પણ એવી જ છે ને
હવારે નઈ હું ડેલી અત્યારે કોલેજ જવાનું હો ને તો વહેલી નીકળી જાઉં ઘરે થી અને પછી ત્યાંથી કોલેજ જાઉ મંદિર પેલે જયા પછી કોલેજ જાઉ
અચ્છા અચ્છા.
હમ
કઈ ની ભોલ
કઈ નહી તું બોલ શું કરે છે ભણવાનું કેવું
કાઈ ની આજે તો લેક્ટર જ નહી મલે એક હતો તો બાકી બધા ફ્રીજ છે
સારું ને અમારે તો એક તો એટલા લેક્ચર હોય ને એટલો કંટાળો આવેય ક્યારેક તો બી બી એક હાથે જ સ્ટેટેસ્ટિક છે ને કે છે બંક કોઈ માર્યુંને તો તમારું એબસેન્ટ નાખી દેશે કે બંક નહી મારનું આમને તેમ ને એટલું લખાવે એટલું સ્પીડ માં કરાવે કે તું વાત જ ના પૂછ
અમને બી અહીંયા ઇંગ્લિશ વાળા મેમ એટલું સ્પીડમાં લખાવે કે હમજ જ નહીં આવે
તારે એ બઉ એટલો ગુસ્સો આવે ને બ્રેક પણ નહી આપે આવીને બેસી જાય અને લાયક ચાલુ કરી દે
બોલ બીજું
કઈ નઈ તું બોલ ક્યારે આવે છે હવે?
બસ આ દીદી એ કીધેલું સંડે સાાયદ મલવાના
હમ
કાલે ગયા હતા અમે એના ઘરે
કીધું તું મને કે નંદની અને નાઝબીન આવેલા
હા
શું ખાધું પહી નૂડલ્સ?
હું તો ક્યાંજ ખાય શકીશ બેન
દીદી બહુ ચાાલક છે કીધેલુ નહીં બનાવતા
હે
દીદી કીધેલું જયારે બનાવા લેવા ત્યારે આવે જ નહી બનાવીને
નહી મા અમારા માટે તો લઈને આવી હતી એ મેં કીધું તું ને ત્યારે
મારા માટે તો આવે જ નહી ને મેં તો દૂર ને તમારા લોકોથી
તને કોને કીધું જાવા માટે?
હા તો લાવાય નહી હું
તું આવ તો લાવીએે ને હવે તું જતી રે અમે લોકો હોય ત્યારે
કઈ નહી રે રવિવારે આવવા ને દીદી ના ઘરે નહી હમણે નહી ગામ થી જઈને આમ પછી
ગામ નથી ગય હજી?
હા!
કામ નથી ગઈ
ના સાત તારીખે જવાની
હમ
એટલે પછી આવા તાર દીદી ને કેવા બનાઈ ને રાખજો દાળ ભાત ની હા નાસબીનને કીધેલું તો દાળ ભાત લાવી જ નહિ
એ પણ બોવ મિસ કરે આજે પણ તને યાદ કરતા હતા એ વાત પર વાત આવી ત્યારે એવું એઈ અમે એમજ મસ્તી વસ્તી કરી તો એમ યાદ આવે કે કેટલી એમ મસ્તી કરતા આપડે બધા એવું બધુ યાદ આવે
કંઈની એક વર્ષ થોડો કાઢી લો પછી સેકન્ડ વર્ષમાં આવી જઇસ સાયદ
અત્યારે જ આવી છે ને અત્યારે કેમ ગઈ
ના ના અત્યારે ની
ગઈએ જ કે મને તો એજ સમજ નથી આવતું યાર આટલુ બધું સમજાવ્યા છતાં પણ
આવીશ આવીશ હા ચિંતા ના કર પ્રેમ તો મેં વાપી માં જ છું ને કેમ અહિયાં વલસાડમાં રહું આવ્યા કરવાનુ ઘરે કઈ ની આવ્યા કર નજીકમાં તો રહી આપડે તો નજીક જ રેય ખાલી નાસબીન થોડી દૂર રહે
નાજબીન તે મમ્મી આવા જ ના તેયાર
આતો અનાજપિંદના તો હવા બોલાહો ને હાંજે ની
તો ચાલે
મલ્યા કરવાનું હાંજે છુટી પછી આવવાનું ને બજાર તો સાડા છ વખતે અમે આવી જ જામ પાંચ છ વાગે તો
હમ
કોકવાડે બજાર ભી આવેજ ને આંટી જોડે ફરવા
હમ આવે છે
તું તો ત્યાં ગુંજને જ બેટલે આવ્યા કરવાનું હરેું તને ખબર છે ને તો મોટી મમ્મી ના ઘરે રેમ તો
હમ હજી ઘર સાફ નથી થયું
ના હજી નથી થયું હવે જોઈએ કેમ કે ગામ જવાનું છે એટલે હવે થોડુંક થોડુંક ક જ ક્યરૂ છે પછી આવીને જોઈશું બીજી જગ્યાએ ઘર મળે ત્યાં
હમ
તું બી એચ કે મળતું નથી ને જલ્દી એટલે
હા સારું છે તને કરું પછી કોલ
સારું મેં કરું પછી તને ફોન
હા સારું
હા બાય
બાય